હલોો
હા મારો અવાજ આવે છે
હા હા આવે છે હવે તમા
હા તેમ શ હશે ભાઈ મજામાં
હા બસ મજામાં હાલ તો કઈ નહી બસ ફરી રહ્યા છી આરામ થી કરવા શહેરમાં રહી છે એટલે તેના કારણે બહાર તો હું એટલો બધા જતો નથી કારણ ક્યારે ગરમી પડે છે તેના કારણે થોડું ઠંડુ પાણી પીને બસ હવે ફરીએને એવું બધું કરીએ
હા જેમ કે અમારા હર્ષ ભાઈને અને ફોન કરીએ તો બહ સારું લાગે ટાઈમપાસ થાયને ટાઈમ એ અમારે જતો નતો અમારા માસી ના ઘરે આવેલો હતો કીધું લું ફોન કરું
હમ હમ બરાબર
હા કેમ છો બીજું શાંતિ છે ઘરે બધા મજામાં છે
હા હા બલકુ સા મજામાં અત્યારે તો ત્યારે તો કોઈ છે જ નને કારણ કે બધા થોડાક બહાર ગયેલા છે
હા હા
તો હું એકલો જતોો
બરોબર કોઈ ન કેટેલા મારે અ આપણે એ બાબતમાં કોલ કર્યો હતો કે જો આપણે જે એક. સારી જગ્યા આપણેે હરિદ્વાર બાજુ જઈએ કાશ્મીર બાજુ જઈએ તો બી સારું હો એમ. અને હવે મસ્ત એવો. ટાઈમ આવ્યો છે, ઠંડો વિસ્તાર અને. એવું વાતાવરણ આવ્યું છે, તો કીધું લાવો બસ ભાઈને ફોન કરું તો આપડે બધા જઈએ તો બઉુ મજા આવે.
મારે તો છે, કારણ કે એવી ગરમી પડી રહી છે. થોડાક બહાર ફરતા આવીએ હવે ગરમી મસ્ત ગાડી લઈને તો મજા આવે કાશ્મીર બાજુ.
હારે એક મસ્તવી ગાડી. લાવી છે, એ મને કતો હતો કે અમારે કાલે તમે ડીઝલ ના પૈસા આપશો. તો ખાલી ગાડી હું તમને લઈને આવી. જઈશ આપડે ફરવા જઈશુ. સારી મસ્તી કરશુ મોજ મસ્તી કરશું જેમ કે સારી હોટલમાં જમશુ. અને સારા મંદિરે જશુ દર્શન કરશું જેમ કે અલગ અલગ નવા નવા. હ જે મંદિરો આવે છે, ત્યાં પણ જઈશું આપડે બધા.
આપણે ત્યાં પણ જઈશું અને બીજે જે ફરવા લયક સારી જગ્યા ભારતમાં તો ઘણી બધી જગ્યાઓ છે, જે આપણે ફરીએ શકીએમ. સમસ્ત ત્યાં પણ જઈશું અને આપણે. લગભગ પાંચ મિત્રો જેવા કઈક કર તૈયાર કરવા પડશે તેથી ગાડીમાં પણ મસ્ત આરામથી સમાઈ જઈશું અને.
હા તમે તૈયાર હોય તો હું બીજા મિત્રો ને તૈયાર કરીને આવ જેમ કે આપડે એ ઘણા મસ્ત છ થી સાત જણા મિત્ર જઈએ તો સારી ગાડી પરઈ જાય ને ફરવાની મજા આવે. જેમ કે પહડ વાળ વિસ્તારમાં તો એમાં મજા આવે ગાડી લઈને જવું હોય ત્યાં જઈ શકીએ અંદર જે સામાન. માન સામાન જે મક હોય મકી શકીએ એ પણ ટેન્શન થી મૂકી શકીએ જેમ કે આપણે. મંદિરોમાં લઈ જઈએે તો ત્યાં બધી સંભાળ રાખવી પડે ત્યાં પણ અંદર મૂકીને જઈએ. ત્યાં પણ એક ટેન્શન ઓછું થાય કે હડ આપડો માન સામાન બધો ઓકે છે, તો આપડે કોઈ વાત વાંધો ના આવે તો આપડે મરજીથી ફરવુંય એમ ફરી શકાય જેમ મસ્તી. મોજ મસ્તી કર એમ કરી શકાય જેમ મિત્રોને સાથે જેમ વાતચીત કર્યું હો તો કરી શકાય. સારી સફર કરવી હો તો પણ કરી શકાય.
હ બરાબર હા એ પણ વાત સારી આપણે લગભગ એક કઈ ગાડી. લઈ શું તો જેમાં તમારે ગાડી કઈ છે.
હા અમારે ગાડી છે, અર્ટગા નવી લાવી છે, નવા મોડેલ ની જે ગાડી આવી છે, ને.
હા હા હા બરાબર તો એમાં કેટલા પેસેન્જર સમાય
હા તેમાં એક ડ્રાઈવર સંગાથ આવશે જેમકે ડ્રાઈવર એક આગળ બેસશે બેસી એમ કરીને આપણે છ સાત જણા જઈએ સારું હોય.
એ પણ બરાબર લગભગ છ થી સાત જણા તો તૈયાર થઈ જશે કારણ કે આપડ મિત્રો પણ એટલા છે. અને બધા એક અમુક મિત્રો મારા કેહેતા હતા કે આ ઉનાળો ચાલુ છે, તો થોડોક બાર. કરવાનો પણ પ્લાન બનાવીએ કારણ કે વેકેશનમાં તો ક્યાંય ગયા જ નથી. હવે કોલેજો પણ ચાલુ થઈ જ જઈ છે, છતાંય થોડાક બહાર ફરતા આવ કારણ કે ઉનાળો તો ઘણી બધી ગરમી પડી તેના કારણે કહેતા હતા. કે આવી ગરમી નું તો અત્યારે ક્યાંય નથી જણ તો ઘરે જ રહેવું છે, પણ હવે થોડી ગરમીમાં પણ ઘટાડો છેયો છે એટલે બહાર જવાનો આપણે પ્લાન બના
હા વાત સાચી છે જેમ કે હવે મસ્ત આપણા ચોમાસાનું વાતાવરણ આવી ગયું છે તો મસ્ત વરસાદ આવશે ત્યાં પહાડોમાં બહુ ફરવાની ઘુમવાની મજા આવશે ત્યાં અલગ અલગ રીતે આપણે મોજ મસ્તી કરીશું સારી હોટલમાં રહેશું ત્યાં મસ્ત સારા ફ ફોટા પાડીશું જેમ અલગ અલગ રીતે આપડે મોજ કરીશું બધા મિત્રો સાથે સાથે જઈએ તો બહુ મજા આવે
હા એ પણ વાત સાર કરી ને અત્યારે એક જો એક મિત્ર તો તૈયાર પણ એ ગ મને પ સામેથી જ મેસેજ થયો કે ભાઈ આપણે બહાર ફરવા જવં છેીએ તો શું પ્લાન કરીએ તો મેં આને કહી દીધું બસ વાતચીત ચાલુ છે અને હવે દસ બસ કરી દિવસમાં પ્રોગ્રામ કરીએ તેના માટે જે પણ વસ્તુ આપણે લઈ જવાની હોય તે બધી પેકિંગ વગેરે કરી દઈએ બહાર ફરવા માટે સાદા કપડાંની ઉગર
હા કઈ વાંધો ન તો આપડે આજ જે તારીખ થય હોય આમકે આવતી પંદર તારીખે આપડે સેટિંગ કરીએે તો મજા આવે આવતી પંદર ના તારીખ ના ફરવા જઈએ તો ભ સારું ટાઈમ આઈ જાય વરસાદ વરસાદમાં મજા આવે ફરવાની અલગ અલગ રીતે આપણે ફરી શકીએ
બયા હો આપણે પણ એવો પ્લાન બનાવી બહાર ફરવા માટે હા હશું બાર ફરવા મસ્ત સારી રીતે ફરશું
આપણ એવા મજા મસ્તી વાળા જેમ કે કાગળ બેસે પાછળ બેસે એમાં મિત્રો હોય તો આપડણે ફરી શકીએ અને આપણે સારી ડ્રાાઈવિંગ કરી શકીએ એકબીજાને કંટાળો ના આવે ને જેમ કે અલગ અલગ રીતે ડવિંગ કરી હત પણ એકબીજાને કંટાળ તો બ હ દૂર જવાની પણ મજા આવે
હ એ પણ વા સારી ક આપણે બધા લગભગ તો સાત જણા જઈએ એમાંથી પાંચ પાંચ જણા જેવા તો લગભગ ડ્રાઈવર છે મસ્ત તેના કારણે કોઈ એને એવું તો ફી જ નહી થાય કે મને કંટ્રોલ આવે છે ગાડી ચલાવતા અને અમે બધા ગાડી ચલાવવા માટે તો એના કારણે એ તો પ્રોબ્લેમ રહેશે જ નહી કે કોણ ગાડી ચલાવશે કોણ નહીં ચલાવશે આપણે બસમાં હવે આરામથી સફર કરવા માટે જે પણ આયોજન વગેરે કરવાનું છે તે તૈયાર કરી દે કપડાં વગેરે અને બીજું પણ જે કોઈ વાનું વગેરે લેવાનું છે કે લઈ લઈએ એવું હ સોન પાપડી વગેરે એવું કઈક લઈ લઈએ આપડે જવા માટે નાસ્તા માટે
હા હા જમવા માટે નાસ્તા માટે પણ બધું લ જ જે આપણેે બેગેગ કરીએ તો આપણે છતી સાત જોડે કપડા લાંબા પડે એ પણ આપે બધા સંઘ જાશું જે રેડીમેડને સારી દુકાન હોય તે સસ્તી અને સારી દુકાાન વા પણ તે જઈશું ત્યા સારા સસ્તા કપડા લાવશો અને જે આપડા મિત્રો જઈએ તો આપડે બધા સંગત કપડા લઈએ તો પણ સસ્તા પડે અને સારા પણ આવે અને બીજું કે આપડે ટુથ બ્રશ છે જેમ કે આપડે બ્ર કરીએ પછી નાવા ના સાબુ સેમ્પુ જેમ કે અલગ અલગ જે અ પરફ્યુમ છે પછી અલગ અલગ એવી રીતે નાની નાની વસ્તુ પણ સંગાત લઇ જ ઈએ તો પણ આપણે કઈ વાંધો ના આવે.
હા એ પણ વાત એ પણ બધું લઈ જઈ અને બીજું પણ જે કઈ નાની નાની વસ્તુ જે લઈ જવાની હોય તે પણ લઈ જઈશું. મોબાઈલ પણ એક આપ વિચાર છે, કે થોડો કઈ કઈક સારો કેમેરો લઈ જવો છે કે જેમાં મસ્ત
હા-હા.
શ અને એનું કઈક બને ત્યાં સુધી આલ્બમ બના બનાવી દીધું. કે જેના કારણે આપણે પાંચ દસ વર્ષ પછી જોઈશું, તો પણ આપણે એને ફિલ સારું થશે કે આપણે આવા પણ મિત્રો સાથે ફરવાર ગયેલા છીએ.
હા-હા. કઈ વાંધો નહી આપડે એઈ રીતના સેટ કરશું જેમ કે મારા મિત્રો ગાડી લઈને આવે છે. એને પણ આઈફોન સેવનટીન પ્રમેક છે, એ સ એ રલ્ટ આવશે. સારા ફોટા આવશે અને જેમ આપડે વિડીયો ઉતારવો હશે. સારી ક્વોલિટી માં પણ વિડીયો ઉતરશે સારો વ્લોગ બશે તો વલોગ બનશે. સારે જેમ કે નવા ટૂંકા-ટૂકા કટ વિડીયો ઉતારવા તો ઉતરતી અલગ અલગ રીતે બઉ ત્યા મજા આવશે અને સારી ફરવાની મજા આવશે સારાટા પણ સારા બેગ્રાઉન્ડ પાછળ મસ્ત સારું હશે તો બહુ મજા આવી જશે.
હા ફોટા પાડવાની તો મજા આપડેામ સારું હોય, ત્યારે મા તેના કારણે આપણે કોઈ પર્વતીય વિ સંચાર કે જ્યાં ઝરણું વરસ્તું હોય પાણી ન એવા વિસ્તારમાં જઈશું. ત્યાં નાહીશું પણ ખરા કારણ કે ઝરણામાં નાહવાની જે મજા આવે, તે એ બીજે ક્યાંય નવા આવે. એવી પણ મજા કરીશું અને ફોટા વગેરે. પાડી વેડિયા પણ ઉતારી છે જે આપણે તમે વાત બ્લોગ ગીગ એ પણ વ્લોગ ઉતારે છે, એ આપણે યુટ્યુબમાં પણ મૂકું કારણ કે જે કોઈ વ્યક્તિ કદાચ આવું કોઈને જવું હોય ફરવા તો તે પણ લંગ આવી છે.
બરોબર. કઈ વાંધો નહી તો આપડે એઈ પ્રમાણે સેટ કરીશું પણ આપડે બધા સાથે જઈએ તો બઉુ મજા આવે.
હા એ સ એ જીક નજીક ના મિત્રો છે તેમને થઈએ કે ફરવા જવાનું છે આ બાજુ આપણે મે મિનિમમ દસ દિવસ ન પ્લાન બનાવી. ફરવાના જેનાથી એકદમ જ જે કાશ્મીર બાજુ તમે વાત કરી. હા.
હા.
તો આપડે રીતે કરવા જઈએ દસ દિવસ નો પ્લાન સારો જે પણ આજુબાજુમાં જે સારી સારી જગ્યાઓ હોય ત્યાં ફરી ફરીએ ને આપણને એ પણ મજા આવે.
હા જેમ કે ઝરણું વરસતું હોય ત્યાં આપણે નવા જઈએ તો આખા મિત્ર મસ્તી કરીએ તો બઉ મજા આવે જેમ પર્વત વાળા વિસ્તારોમાં ત્યાં મસ્ત એવા. આ જનાવર હોય, ત્યાં અસલ ઠંડા ઠંડા ઝાડ હોય, ત્યાં ફળો હોય. ત્યાં ખાવાની બહુ મજા. બધા મિત્રો સાથે થોડો સાથે ખાઈએ ત્યાં મસાલા નાખીને. થઈએ ત્યારે બહ મજા આવતી હોય છે.
હા ન એ તો આપડે કઈક ફ્રૂટ વગેરે પણ લઈ જઈશું. જે
હા.
એનાથી કોઈ બીમારી પણ નહીં રહીને બહારની વસ્તુ તો ટાળી સૂટ કે જે વધારે નહી ખાઈએ ઓડર વગેરેમાં પણ જઈશું પછી આપણ નોર્મલ જે શાક ભાજી વગેરે ખાઈશું અને મસાલા વાવે તો ઓછી જ ખશું તેલ વાળી આવે એ ઓછી લઈશું જેનાથી આપણે દસ દિવસનું જે પ્લાન કરવાનો છે તેમાં પણ કોઈ અડચણ વગેરે ના આવે અને સારી રીતે આપણે ફરી પણ શકી
હા તમારી પણ વાત સાચી છે જેમ કે આપડે ઘરેથી સારા સારા નાસ્તા લઈને જઈએ એક એક વ્યક્તિ એક એક ત્રણ ત્રણ જેવા નાસ્તા લઈને આવે જેમ કે ચીકી છે પછી સિંગ છે જેમ કે અલગ અલગ ફ્રૂટ છે જેવા વગેરે જેમ કે સુખડી છે અલગ અલગ વગેરે ભાખરી ઢોસ છે પછી રોટલી છે પછી એમ અલગ અલગ જે વસ્તુ લઈને આવે ત્યારે ખાવાની મજા આવે અને સારા નાસ્તો પણ કરી શકીએ અને જે નાસ્તા કરીએ પણ આપણે જે ફરવું હોય ત્યાં ફરી શકાય જેમ કે આપણે જે હોટલમાં પછી શાંતિ સ્ર મો થો સમયે જ ખાવા જવું હોને તો પણ જઈ શકીએે એવી જ રીતે આપણેે ઘરેથી નાસ્તો લઈને જશુ અને બધા ઘરેથી બે બે નાસ્તા લઈને આવે તો પણ આપડે એટલું નાસ્તાના પૈસા બચશે ને અલગ અલગ રીતે જે આપડે વસ્તુ લાઈએ છીએ નાની નાની પણ એ પણ પૈસા બચશે આપણા જોડેથી
હા એ પણ બરાબર અને કંઈક બહારની વસ્તુ તો ટાળીશું જેનાથી બીમારી વગેરે આપણને કંઈ ન થાય કારણ કે આપણે બધી જગ્યાએ ફરવાનું રહેશે જેના કારણે તાપમાનવાળા પણ વિસ્તારમાં જવું પડશે હ વધારે ઠંડીવી પડતી હોય કેવા વિસ્તારમાં પણ જવું પડશે તેના કારણે સાદી એવું ફલ ફ્રૂટ આપણે જે ખાઈશું તેનાથી કોઈ પણ તકલીફ ના થાય આપણને
હા વાત સાચી છે જેમ કે આપણે જોડેથી મેડિકલ જેવી વસ્તુ છે દવા છે જેવી ત્યા અલગ અલગ બાટલીઓની દવા છે ખાંસીની દવા છે તાવની ખા